હેલો ગુડ આફ્ટર આ્ફટરનૂન કેમ છો તમે?
મજામાં તમે કેમ છો?
બસ ખુબ ખુબ મજામા. તો તમે આ જે કુ પાર્લર ચલાવો છો, તેના સિવાય તમારા પાસે કોઈ બીજો હુનર છે ખરો?
હા મારી પાસે સિલાઈ છે. પછી મારે પર્સનલ હાઉસવાઇફ છું.
હમ હમ તો જે આ સિલાઈ છે. એ તમે ક્યાંથી શીખ્યા?
સિલાઈ છે એમાં હું મેરેજ થઈ ગયા પછી અ અમારા બાજુમાં એક દીદી રેતા તા ને એ યે શેખડાયું.
હમ તો તેમાં તમે મતલબ ખુદનું જ કામ કરો કે, પછી તમે બારનું પણ કરો?
ના એમે હું બહાર નું સિલાઈ લઈ લઉ હો.
હમ તો એમાં પણ, અત્યારે સારું કામ ચાલે. કેમકે સિલાઈ એ પણ એક સારું ઓલું છે. આપણે તેમાં સારી સારી ડિઝાઈનિંગને એવું કરીને દઈએ, તો કસ્ટમર સારી રીતે આવે અને આપણેે તેમાં પણ સારું કરી શકીએ.
એમાંય અત્યારે બહુ જ બહુ જ એમાંય ડિમાન્ડ છે. અત્યારે બહુ જ હાલે છે. એમાંય ડ્રેસ, સિમ્પલ ડ્રેસ સીવી દઈ ને તો એટલું જ એમાં હાલે છે. એટલે એમાંય કસ્ટમર આવે ને, એટલે એનેય મૂકવાના નય ઈએ લય લેવાના પણ આમ ઇમરજન્સીના નહી લેવાના, આપડે ફ્રી થાયને ત્યારે સીવી દે એવા લેવાના.
હમ હમ તો તમારે આ બે માંથી તમને વધારે કયું કામ કરવામાં ઇન્ટરેસ્ટ આવે, તમારે પાર્લરનું કે પછી સિલાઈનું?
પેલા તો મને જો પેલા સિલાઈ જ બઉુ ગમતી હતી. પછી જંયારથી પાર્લર શીખ્યુઃ છે ને ત્યારથી સિલાઈમાં તો હ એટલોું બધો ઇન્ટરેસ્ટ નથી હ જતાવતી મને હવે પાર્લર માં જ વધારે મજા આવે છે.
હમ હમ કેમકે આપણેે કમાણીની તક જોઈએ તો બેય ને જો આપડે અઅ ઓલું કરીએ આપડણે બેય નુ કમ્પેર કરીએ કે કઈ કે સેમાં વધારે કમાણી થાય. તો વધુ તો પાર્લરમાં જ મળે ને. કેમ કે આપણે ડ્રેસ ગમે એટલા સીવીએ, એક થી વધુ તો ન જ સિવાય આખા દિવસમાં.
હા હ એ તમારી વાત બરોબર છે આખો દિવસ ના સિવાય બેહીને તો આપડે એક બસો અઢીસો ત્રણસો રૂપિયાનું કામ કરી હતીકી ત્યાં એક કલાક ના હું ચારસો રૂપિયા પાડી આવું તો આપડે ઈ આપડે ઓલું કરું કે આ કરું
હમ્મ હમ્મ તો કમાણીની તક વધારે પાર્લરમાં અને પ્લસમાં જો આપણે સિલાઈનું કામ વધારે કરીએ તો આપડી કમરમાં પણ પ્રોબ્લમ થઈ શકે છે ઘણા લોકો એવા હોય છે જે એ એક ધારું કામ કરતા હોય સિલાઈનું તો તેનાથી તેમની કમરમાં પણ પ્રોબ્લેમ થઈ જતી હોય છે.
હા એ મેડમ બરોબર વાત કરી જ તકલીફ બહુ જ બધાને અત્યારે હેન્ડલ થઈ ગઈ છે પણ આપડા પાર્લર માં તો ઉભા ઉભા જ કામ કરવાનું એટલે બહુ મજા આવે આમ હસતા મજાક મસ્તી કરતા બધા હારે હોય એટલે ટાઈમપાસ ક્યારે થઈ જાય ન ખબર પડે અને પ્લસ માં કામ કરવાની મજા આવે બધા ફ્રેન્ડશીપ કરવાની મજા આવે બધા મસ્તી મજાક કરવાની મજા આવે એટલે આમ પાર્લર જ મને અત્યારે તો બહુ જ ગમે છે
હા હા પણ એમાં રિસ્ક જેવું પણ હોય છે કે એમાં અમુક લોકોને આપણા કામ ન ગમે જેમ કે કોકને મેકઅપ ન ગમ્યું કે પછી કોકને ફેશિયલ કે ગમે એ વસ્તુનું રિએક્શન આવ્યું તો પછી તેનું તેના માટે શું થાય તમે ક ક્યારે એવું એક્સપિરિયન્સ કરેલું છે
ના મેડમ જ્યાં સુધી મેં અત્યાર હુધીના જેટલા મે ફેશિયલ વેક્સ છે મેકઅપ છે એ બધા મે કરેલા છે ને અત્યાર સુધી તો મારે કોઈી એવી રાવ નથી આવી અને જો હવે રિએક્શન નીકળે એવું પણ હોય ને પણ અત્યારે તો એનો નોલેજ નીકળ નીકળી ગયું છે અમે એની ટ્યુબુ રાખી છી અમે એની રીતના બધી રીતના અમે એને હેન્ડલ કરી આપીએ કે એને રિએક્શન ન નીકળે એમ
હા હા તો એવી રીતે પણ ઘણા લોકોને થતું હોય છે તો તેવું તમે એક્સપિરયન્સ નથી કરેલું ને.
ના ના મેડમ એવું મેં કઈ અત્યાર સુધી ને એવા મારા કસ્ટમર આવ્યા નથી અને કોઈ દી આવે ઈ નહી
હા હા બરોબર છે કેમકે એ તો બઉુ વર્સ્ટ એક્સપિરિયન્સ થાય કેમ કે પછી આપડે સાંભળવું પણ પડે એટલું કે મેકઅપ બરોબર નથી થયો અમુક લોકો તો એવા હોય છે કે પૈસા ન આપવા પડે એટલે પણ એમ કેતા હોય છે કે ના ના તમારે મેકઅપ બરોબર નથી કર્યું ને એવું બધું. પણ સારું છે કે તમને એવું કઈ એક્સપિરિયન્સ નથી થયેલું.
ના પણ અમારે જો અમારા પાર્લર નો નિયમ જ છે એ જો અમે ઈ લોકોને પૂછતા જ છે તમને ગમે છે તમને આ સાઈડ ગમે છે તમને આ કામ ગમે છે તમારો જો મેકઅપમાં જે તમને એવું લાગતું હોય તો કરી દે પણ જો વધારે નુકસ કાઢવા માંડે ને તો અમે એને ક્લીન કરીને જવા દઈ.
હા હા બરોબર છે કેમકે પછી વધુ મહેનત કરવી પણ યોગ્ય નથી કેમકે ખબર જ છે કે સામે વાળો કદર નહીં કરે તો પછી વધુ મહેનત કરવી પણ વ્યર્થ જાય પછી.
એટલે તો કઉ છું મેડમ. કે અમે એને સાવ ક્લીન કરી અને જવા દે જેવા હતા ને એવા એને મોકલી દે હવે તમારે જ્યાં તૈયાર થું હોયને ત્યાં થઈ આવો જાાવ કારણ કે આ આ આ લાઈનમાં એવું છે કે દસ જણા સારું બોલતા હોય ને તો એક જણું ખરાબ બોલવા વાળું તો ઉભું જ હોય.
હા હા. બરોબર છે તો આ જે છે તમે પાર્લર ને બધું ઘરનું સ્ટાર્ટ કરવાનું વિચારો છો પછી તમે આવી જ રીતે જે તમે કીધું કે તમે બહાર ના પાર્લરમાં અ કામ કરવા જતા હો છો પ્રોડક્ટને બધું એ લોકો જ યુઝ. કરો છો તો એ તમે એવી જ રીતે કન્ટિન્યુ કરવા ઈચ્છો છો કે પછી ફ્યુચરમાં તમે વિચાર્યું છે કે તમે ખુદનું પણ કરશો.
ના મેડમ મેં મારું ખુદનું પણ ઘરે મારે સ્ટાર્ટ છે પણ આપડે હાઉસમાં ઘરે કરીએ ને એટલે એટલા બધા કસ્ટમર ન આવે આજુબાજુ વાળા ઓળખતા હોય ને એજ બધા આવે જોકે મારા પર્સનલ ઓર્ડર હોય ને ઈ હું લઈ જ લઉં છું હું કોઈ દી જાતી નથી જવા નથી દેતી. પણ આપડે મોટું પાર્લર કરવા આપડે સલોન કરવું પડે દુકાન કરવી પડે એટલે પછી અત્યારે જેમ બને એમ નામ બને ને પછી આપડે આ પાર્લર આગળ વધારે ને તો વાંધો નો આવે એટલે મેડમ અત્યારે થોડોક ટાઈમ છે ને પાર્લર માં હેલ્પ માં જઈએ. છે કે કામ કરીએે છએ.
એટલે ફ્યુચર માટે તમારો વિચાર છે ખરો કે તમે ખુદનું પણ કરશો કે પછી તમને આજ સારું લાગે છે કે કઈ ઝંઝટ નહી ગ ખ ખુદનું પાર્લર હોય તો એને ક્લીનિંગ રાખવાનું મેન્ટેન રાખવાનું પ્રોડક્ટસ લેવાના એ બધું પણ વધુ આપણે. ટેન્શન વધી જાય છે. અને તમે અહિયાં જાઓ છો. બાર કરવા તો એમાં શું છે કે તમે કરીને આવી જાાવ તમને પૈસા મળી જાય તો તમે ફ્યુચરમાં આજ કરવા માંગો છો કે તમારે ખુદનું પણ કરવાનું ઈચ્છા છે.
ના મેડમ જો અમે પાર્લરમાં કામ કરવા જઈ છે ને તો અમે એવી જ રીતના કામ કરી છે કે એ અમારું સલોન છે. અમારે જે ચીજો ઘટતી હોય. ને એ અમે જ સલન ન આાટું લેવા જઈએ છીએ અમે જ બધું પૂરું રાખીએ છીએ મેડમ તો ખાલી કહી દઈએ. કે તમારે જે ચીજું ન હોય ને એ તમારે હેન્ડલ કરી જ લેવાની તમારે લઈ જ લેવાની તમારે ઓર્ડર કરી જ દેવાનો એટલે અમારે ઓર્ડર કરી જ દેવાનો હોય એટલે અમે લઈ જ લેવાનું એટલે જેમ અમારું પાર્લર હોય ને એમ અમે એ પાર્લર નું ધ્યાન રાખતા હોય છે અમને ખબર પડી ગઈ કે આટલા સ્પ્રે ખતમ. થય ગયા છે તો અમે બોક્સ ના ઓર્ડર દઈ દી એ બધું અમારી માથે જ જોય ખાલી દીદીને કમ્પ્લીટ જોઈ ઈ લોકોનું પાર્લર માં કે કોઈ ચીજ ઘટતી હોય ઈ લોકો એ નથી ઓર્ડર કરી તો એ દીદી અમને બોલે બાકી અમારે તો જેવું અમારું પાર્લર કેમ હોય કે અમે જેને ખોલી ચાવી અમારા હાથમાં જોય અમે જેને ખોલી અમે સાફ કરી અમે અમારી રીતના હેન્ડલ કરી અમે કસ્ટમર આવે તો અમે એને હમજાવી કઈ કેવી રીતના ચેજ કરવું છે એમ કોઈ એમ કે દીદી અમારે ફેેશિયલ કરવું છે અમે દીદી એને પૂછી કે. કેટલા વારું ફેશિયલ કરવું છે સાડા ત્રનસો વારું કરવું છે પાંચસો વાળું કરવું છે છસો વાળું કરવું છે અમે એ લોકોને સમજાય એ અમને પૂછે કે કયા ફેશિયલ કરાવવાે કયું સારું હોય પછી અમે એને સજેસ્ટ કરી કે આ ભાઈ ફેશિયલ કરવો તમારી સ્કીન માટે સારું છે.
હા હા બરોબર છે એટલે અત્યારથી તમને ફૂલ એક્સપિરિયન્સ મળે છે. કે તમે આવી રીતે. કેમ હેન્ડલ કરવું અને કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું કેમકે આ એક એવો મતલબ પ્રોફેશન છે જેમાં ટાઈમ મેનેજમેન્ટ પણ એક ખૂબ જ જરૂરી છે. કેમ કે કસ્ટમર્સ આવે પેલા પાર્લરને મેન્ટેન રાખવું પછી જયારે સીઝન હોય ત્યારે એક જ દિવસમાં ઘણા બધા ઓર્ડર હોય છે તો કઈ જગ્યાએ કયા ટાાઈમ ઉપર પૂગવું એ પણ ખૂબ જ જરૂરી છે તો ટાઈમ મેનેજમેન્ટ પણ આમાં શીખવું પડે છે રાઈટ.
હા મેડમ એટલે જો અમે છે ને દીદી ને અમે કમ્પ્લીટ કરીને એ લોકો અમે હેરસ્ટાઈલમાં કમ્પ્લીટ કરી ક્રિપિંગ અ આઈનિંગ કલ્સ બધું જે એ લોકોને કરવું હોય ને એમ કે અમને ફોટો દેખાડે અમારે આ હેરસ્ટાઈલ કરવી અમે હેરસ્ટાઈઇલ કરી કરી અમે આગળ વધતા જ મેકઅપ પાછળ દીદી લેતા જાય એમ ક દે હવે બીજી જગ્યાએ પહોચી જાવ અમે બીજી જગ્યાએ પહોચી જાય ત્યાં અમે અમારું કામ પતાવતા જાય ત્યારબદ ત્રીજી જગ્યા અમે પહોંચતા જ
હા અને તમે અ બે ત્રણ જાર જણા એક સાથે જતા હશો ને એકબીજાની હેલ્પ કરતા હશો.
હા.
હા તો તેનાથી પણ વધુ ટાઈમ અ ખુબ જ સારી રીતે મેનેજ થઈ શકે કે એક એક હેરસ્ટાઈલ કરતું હોય તો એક મેકઅપ કરવા માંડે તો બીજું ડ્રેપિંગ કરવા માંડે તો એવી રીતે ફટાફટ થઇ જાય કામ પૂરું.
હા કેવી રીતના અમે બધા હેન્ડલ કરતા હોય એક બીજાના હેલ્પ એ કરતા હોય અને એક બીજાની મદદ કરી નાખીને અમે ટાઈમે એ બધને કમ્પ્લીટ કરી દઈ અને એ લોકો કેવી રીતના આવે મેડમ તમને ખબર છે કે હલો જલ્દી તૈયાર કરી દયો અમારે મોડું થાય છે. હલો જલ્દી તૈયાર કરી દો અમારો મુૂરત નો ટાઈમ થઈ ગયો છે. એવી રીતના એટલા ઉતાવળમાં આવતા હોય, એટલે અમારે બધાને હેન્ડલ એવી રીતના કરવા પડતા હોય.
હા અને આમાં ફ્રેન્ડ સર્કલ પણ સારું બની જતું હશે ને? કેમકે આમાં તમે બધામાં જાતા હોવ હારે તો, તમે એમાં તમારું બોન્ડ સારું બની જાય, અને તમારા ફ્રેન્ડસ પણ નવા નવા બન્યા હશે.
તે અમારા નંબર, અમારા ગ્રુપ અમે અમારા ગ્રુપ બનાવી લઈ. અમારે માનો કે અમારી છ ફ્રેન્ડો છે, અમારો ગ્રુપ બનાવી જાય. અમારો મેસેજ પડી જાય આ જગ્યાએ જવાનું છે, આ જગ્યાએ જવાનું આ જગ્યા જવાનું અમે અ ડિવાઈડ થઇ જાય બે બે ત્રણ ત્રણ જણા. કે આ ત્રણ જણા ના આ જગ્યા જવાનું, આ ત્રણ જણા ના આ જગ્યા જવાનું, આ બે જણા ના આ જગ્યા જવાનું એમ.
હા હા! બરોબર છે, તો આનાથી પણ ખુબ જ કામ સરળ બની જાય છે.
હા એમ એટલે કોઈને આમ વાંધોય ન આવે, બધા હરખી જગ્યાએ અને બધાને પછી હરખી જ અમે એક બીજાને સેલરી આપે, કે જો બધા ભલે ખેંચી તો એકહારે જ બધા હરખાઈ દીધું. એટલે પછી બધાને હરખા જ પૈસા આપે.
હા હા બરોબર છે. તો એનાથી મન દુઃખ પણ ન થઈ ને ફ્રેન્ડ સર્કલ સારી રીતે બનેલું રહેે.
હમમ બીજું.
સાથે વાત કરવામાં ખુબ મજા આવી મને. અને તમારું ટાઈમ આપવા બદલ તમારું ખુબ ખુબ આભાર.
વેલકમ